હલો કેમ છો મજામાં?
બસ મજામાં.
શું ચાલેય બાકી શાંતિ?
બસ શાંતિ.
કેવું રેઊં વેકેશન?
બહોત સારસ. હું પણ મજામાં છું આજે આપણે શાળા વિષય પર વાત કરીશું વેકેશન . કૂલ ખુલી એટલે હવે થોડી ચર્ચા કરી લઈશું સ્કૂલ વિશે.
હા ચોક્કસ કરીએ વાત ચાલો આપડે સ્કૂલ વિશે. હવે જો પેલા તો બઉ સરત તમે વિષય પસંદ કર્યો છે. શાળા એ દરેક બાળકના જીવનનો પહેલા તો પાયો છે. બરોબર છે મારી વાત સાચી છે?
હા સાચી છે સાચી વાત શાડામાં ભણવાનું જ સ્થળ નહી પરંતુ જીવન જીવવાની કડા પણ શીખવે છે.
હમ્મ સાચી વાત છે અને કેવાય છે ને કે બાળક સૌથી પહેલા પોતાના માતા પિસા પિતા પાસેથી શીખે છે. અને પછી શાળામાં જઈને શિક્ષણ અને સંસ્કાર મેળવે છે.
સાચી વાત છે. શાળામાં ક અ કયા કયા વિષયો ભણવામાં આવે છે.
કહેવાય તો શાળામાં જો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર અને રમત ગમત જેવા અનેક વિષયો ભણાવવામાં આવે છે.
સાચી વાત છે શિક્ષક નું શાળામાં શું મહત્વ હોય છે.
. જો શિક્ષક નું શાળામાં મહત્વ તો શિક્ષક છે ને પેલા વિદ્યાર્થી નો એક માર્ગદર્શક હોય છે. તેઓ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નથી આપતા. પરંતુ સંસ્કાર અને જીવનના મૂલ્યો પણ શીખવે છે. અ કે કેવાય છે ને કે કોઈ ગુરુ હોય ને ગુરુ. તમે નાનપણથી કોઈ એવા સર હોય જે તમને ઠેક તમે મોટા થયા ત્યાં સુધી સપોર્ટ કરે. એક સમય જતા એ તમારા પોતાના આમ એવું મોટિવેશન બની જાય છે મારે સર જેવું મારે કરવું છે.
સાચી વાત છે શાળામાં શિસ્ત નું મહત્વ કેટલું હોય છે નઈ.
હમ્મ સાચી વાત છે. હવે શાળામાં પ્રાર્થના સભા કેમ રાખવામાં આવે છે મને જણાવશો આ વિશે.
શાળામાં પ્રાર્થના સભા એટલે રાખવામાં આવે છે કે પ્રાર્થના દ્વારા દિવસની સારી શરૂઆત થાય છે. અ સાથે સાથે દેશભક્તિ નૈતિક મૂલ્યો અને એકા એકતા વિશે આપણને આમ શું કેહેવાય ઘણી માહિતી મળે જેમ કે આપણને સવાર સવાર માં આપણે ઘરેથી સ્કૂલ તો જોકે નાના છોકરાઓની સવારે જ હોય અને પછી બીજા લોકો મોટા છોકરાઓની બપોર હોય, એટલે સવાર થી લઈ સવારથી આપણે સ્કૂલમાં જઈએ. તો આપણે ઘર રસ્તામાં કે, ઘરેથી ગમે તેવા આમ શું કોઈની સાથે ઝગડીને ગયા હોય કે, કોઈની સાથે આમ. કશી બી બબાલ માં આપડે. તય સ્કૂલે ગયા હોઈય, અને સ્કૂલ માં જઈને આપણને પહેલું પહેલું જ. આમ શું પ્રાર્થના કરાવે, એટલે પ્રાર્થના થી આપણું મન શાંત થઈ જાય છે.
હમ, સાચી વાત છે. અને બીજી વસ્તુ એ છે. કે કોઈ વિદ્યાર્થી જો પેલા તો ગુરુ શિક્ષક આપણા સ્કૂલ માં જાય ને, તો કોઈ બી સ્કૂલમાં બીજી વસ્તુ એ શીખવાડવામાં આવે છે. કે ત્યાં વિદ્યાર્થીઓ નો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. નવી પ્રત તેમનામાં નવી સ્કિલ ડેવલોપ કરવામાં આવે છે, ટીમમાં કામ કેવી રીતે કરવું. આજકાલ તમે જોજો ક સ્કૂલમાં છે ને, સ્માર્ટ ક્લાસ થઈ ગયા છે. કે જ્યાં એક સ્માર્ટ બોર્ડ હોય, પ્રોજેક્ટર હોય‌. જ્યાં ડિજિટલ શિક્ષણ તમને આમ ભણતર વધુ જેથી આમ તમને કાર્ટૂન કેરેક્ટર્સમાં બતાવ શકે, જેથી તમને તમને ભણવામાં અત્યારે સાહેબ હશે. સામે બેઠો-બેઠો સમાજિક વિજ્ઞાનનો વિષય વાંચતો હશે ને, તો તમને ઊંઘ જ આવશે. હવે એ જ જગ્યાએ એ જ સમાજ એક વિજ્ઞાન નું ચેપ્ટર, જો તમને આખું આકૃત પેલું કેવાય છે, ટીવી માં આમ એક કાર્ટૂન ટાઈપ બતાવવામાં આવશે ને, તો તમને એમાં ઇન્ટરેસ્ટ પડશે તમને યાદ પણ વધારે રહેશે બધું.
ના, ના, સાચી વાત છે, ભ ભણતર ઉપરાંત શાળામાં બીજી કોઈ પ્રવૃતિ થાય છે, અત્યારના જમાના
અત્યારના જમાનામાં થાય જ ને, તો પેલા તો જો રમત-ગમત થાય, પછી નવરાત્રી હોય તો ગરબાનું આયોજન કરવામાં આવે છે. પછી ફેર આમ ફસર્સ કોઈ કોલેજ લેવલે તમે વિચારો પાર્ટીઓ આમ નવા-નવા સ્ટુડન્ટો બધા જ આવે. એમના માટે ફેશર્સ પાર્ટી રાખવામાં આવે છે, પછી સ્કૂલોમાં સંડે દર સેટરડે આમ સ્પોટ ડે રાખવામાં આવે છે, જે દિવસે બધા એક જ સ્પોર્ટ યુનિફોર્મ પહેરી ના આવેય છે, પછી એ લોકો રમત-ગમત રમે છે, પછી બોલ ક્રિકેટ ફૂટબોલ છે, વોલીબોલ છે, ખોખો છે, કબડ્ડી આ બધી ગેમો એ લોકો રમે છે. પછી એનાથી શું થાય કે, એ લોકોમ પેલા તો એનર્જી વધે પોતાનામાં પછી એ લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધે. બરોબર છે, શરીર બી સારું રહે પછી તો
સાચી વાત છે, અને આપણે સ્કૂલમાં કે ગમે ત સ્કૂલમાં બી જઈએ, હવે સ્કૂલ નું પુસ્તક હોય કે, પછી લાઈબ્રેરીમાં આપણેે લવાચ તો એમાં પુસ્તક ન શું મહત્વ છે
પુસ્તક નું પણ મહત્વ છે. જો પેલા તો પુસ્તક નું મહત્વ નહી પુસ્તકાલય નું મહત્વ લાઈબ્રેરી કહેવાય જેને ઇંગ્લિશ માં હવે પુસ્તકાલય એક જાતનું કેહેવાય કે જ્ઞાનનો ભંડાર જ્ઞાનનું ઘર છે. એવું કહેવાય ત્યાંથી વિદ્યાર્થીઓ નવી નવી માહિતી મેળવી શકે છે. અને વાંચનની ટેવ પણ પોતાની કે ત બેસ લાઈબ્રેરીમાં કેવું હોય કોઈ બી તમે ટાંકણી પડે ને તો અવાજ એકદમ સાયલેન્ટ વાતાવરણ હોય. ત્યાં બધા પુસ્તકો વાંચતા હોય મનમાં ત્યાં તમે મોટે થી વાંચી બી હ સેઝ બી અવાજ વગર એકદમ શાંત બધા પુસ્ત તકો વાંચતા હોય છે ત્યાં આગળ હવે કેહેવાય ને કે તો મારા મને એ જાણાવ કે સારા વિદ્યાર્થીના ગુણ ક્યાં હોવા જોઈએ. કયા હોવા જોઈએ સોરી.
સારા સારા વિદ્યાર્થીઓના ગુણ મતલબ કે એ વિદ્યાર્થી ના ગુણ મહેનતમાં હોય છે. પછી નિયમિત અભ્યાસ પછી સમયસર પાલન શિક્ષકો નો આદર અને સારો સ્વભાવ જેમ કે તમે મહેનત કરશો તો તમને સારું રિઝલ્ટ મળશે. નિયમિત અભ્યાસ કરશો તો જ તમને રિઝલ્ટ મળશે અને એ બી સમયસર તમે વાંચવા બેસ તો અને એવી કોઈ બી સબ્જેક્ટ પાછળ તમે મહેનત કરશો. તો રિઝલ્ટ સારું જોવા મળશે અને જોડે જોડે આપડે ટ્યુશન જતા હોય કે સ્કૂલે જતા હોય. તો શિક્ષક હોય ને તો એનું આપણેે આદર અને સ સમ્માન કરવું જોઈએ. અત્યારના અત્યારની જનરેશન તમે જોજો કે સર કે ટીચર જે હશે ને એમને બી નામથી બોલાવે પછી અલગ અલગ નામ પાડે એમના એ રીતે શિક્ષક નું અ અપમાન ન કરવું જોઈએ. એમનું આદરને સન્માન રાખવું જોઈએ. તો એ વિદ્યાર્થીઓ ના સારા ગુણ હોવા જોઈએ. એ તો સારા ગુણ દેખાઈ આવે છે.
સાચી વાત છે. શું પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં શાળાનો કશો ફાળો છે.
પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા મતલબ કે અ વૃક્ષા એ સ્કૂલ અત્યારની સ્કૂલ ઘણી સ્કૂલોમાં મેં જોયું છે, કે વૃક્ષારોપ પણ બી એક દિવસ એવો રાખવામાં આવે છે. કે વૃક્ષારોપ પણ કરવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓને નાના નાના છોડ આપ આપે છે. અને એ છોડ છોડ કે ઝાડ તમે લઈ લો, નાના હોય એટલે છોડ જ કેહેવાય ને તો એ વૃક્ષો વાવે છે પછી એ વૃક્ષોને તમે એ જે વૃક્ષ તમે વાવ્યું હોય એ વૃક્ષમાં તમારે રોજ જઈને તમારે જ પાણી પીડવાનું એટલે ધીમે-ધીમે એ વૃક્ષ મોટું થાય છે. સ્વચ્છતા અભિયાન અને પાણી બચવાના કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવામાં આવશે, જેમ કે આપણે સ્વચ્છતા અભિયાન એટલે કે સ્કૂલ માં ગંદકી ના કરવી જોઈએ તમે. અ બ્રેક ના ટાઈમે, રિસેસ ના ટાઈમે તમે તમારો. તો લંચ કરો કે, તમે અ ક્યાં નાસ્તો કરવા બેસો. તો એ જગ્યા બી તમારે નાસ્તો કર્યા પછી કે, લંચ કર્યા, પછી તમારે એ સાફ કરવી જોઈએ, અને પાણી ઘરેથી આપડે પાણી ની બોટલ લઈ ગયા હોય તો, પછી પાણી આખો દિવસ ની સ્કૂલ હોય તો પાણી ખૂટે તો આપડે પાણી ભરવા માટે સ્કૂલમાં હોય. ત્યાં જઈએ તો, પાણી ના નળ બી ખુલ્લા રાખવા ન જોઈએ.
અત્યારે આપડે જોવા જઈએ. તો આપડી ગવર્મેન્ટ સ્કૂલ સારી છે? કે પ્રાઈવેટ સ્કૂલ સારી?
આમ જોવા જાવ. તો તમે બંને ઓ સારું જ કહેવાય કે. ત્યારે અમુક છોકરાઓ
હમ.
અમુક છોકરાઓ મતલબ કે, અમુક ના માતા-પિતા. પિતાની પાસે અત્યારે ગરીબનો જે છોકરો હોય છે. એ તમારે તમે જોજો કે માતા-પિતા પાસે એની એટલી હાઈ. લેવલ ની સ્કૂલ માં મૂકીશ. કે કે પૈસા ખર્ચી શકે, તેવાની હોયતા, પણ છોકરો હોશિયાર હોય છે. ભણી. કે છે, અને આગળ આવી શકે છે.
સાચી વાત છે, પણ અત્યારે આપડી ગવર્મેન્ટની સ્કૂલો પણ હું તો કહું એટલી બધી સારી નથી કે, ત્યાં એજ્યુકેશન આપડા છોકરાઓને સારું મળે. અત્યારે તમે પ્રાઈવેટ સ્કૂલો જોજો. તે સવારે સાત વાગે છોકરો ત્યાં જશે ને, તો છોકરો પાંચ વાગે પાછ પણ ત્યાં પ્રોપર છોકરા પર ધ્યાન આપવામાં આવે છે.
હા, જેમ કે તમે સ્કૂલ ખુલી. તો અત્યારે પેલું અઠવાડિયાનું તમારું કઈક આપડે બહાર ગયા હોય, મતલબ કે શહેરમાં રહેતા હોય, અને આપણે ગામડે ગયા હોય તો, હવે ઇન કેસ તમે વિચારી લો કે, ગામડામાં એવું ઈમરજન્સી આવી ગયું. તો એક વીક છોકરાને મૂકી ના શકો. મો પલેટ મોકલોયો એક વીક તો એ વીક, એક વીક તમને એ સ્કૂલ ના ટીચર કે સર એ તમને ક્લાસીસ લઈને કવર આપે છે.
સાચી વાત છે ને, હું તો એમ કહ કે, સ્કૂલમાં જો સૌથી વધારે સારા મિત્રો બનતા હોય ને તો. સ્કૂલમાં બને, જે તમને આમ લાઈફ ટાઈમ તમને યાદ કે હું આ હું ફી પાંચમા ધોરણમાં હતો. અને મિલન કરીને, મારો એક ભાઈબંધ હતો જે મારી જોડ રોજ હવે ત્યાં આવે, અમ બેવ જોડે નાસ્તો કરીએ, જોડે રમીએ. જો મારે કોઈ જો ઝઘડો થાય ને, તો મારો એ ભાઈબંધ આઈને, બધે ઊભો રહે. તો સ્કૂલ ની મજા આવે પર ચલો વાંધો નહી બીજા ટોપિક પર આપણેે ફરી મળીશું. બરોબર છે.
સારું આભાર.
આભાર